હમ્મ. હાલો.
હેલો, હા કેમ છો તમે?
બસ મજામાં. શું કરો છો?
બસ કઈ નહી બે સિને ફોન ચલાવ છો.
ફોન હા બસ બધાના હાથમાં ફોન તો છે જ.
હા એજ મારે તમારી સાથે એક વાત પર ચર્ચા કરવી હતી. તમે ફ્રી છો હમણાં?
હા હા બોલો ને.
હા મારે છે ને તમારા સાથે ટેકનોલોજી અને એ આઈ પર ચર્ચા કરવી હતી.
હા હા બોલો.
હા તમે બોલો આમ કઈ ટેકનોલોજી અને એ આઈ આમ વધારે એડવાન્સ નથી થઈ ગયું હમણાં?
હા સાચું કહો છો. હા આટી એ આઈ અને આપણા જીવનને જેટલું અ ઈઝી બનાવે છે એટલું જ નિર્ભર બી બનાવી નાખ્યું છે. નહી તો પેલા માણસો વિચાર કરતા હતા વિચાર કરીને હવે બધું એમને જો જે બી અ જાણકારી જોઈએ એ બધું જ એ લોકો શું કરે છે એ આઈથી તરત જ માંગી લે છે અને ટેકનોલોજીનું આમ કહીએ કે જેટલું આપણને અમ એનાથી લાભ થાય છે જેટલા ફાયદા થાય છે એટલા ગેરફાયદા બી થાય છે.
હા એ તો છે મારા ખ્યાલથી ટેકનોલોજી અને એઆઈ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ટેકનોલોજી આપણા ધોનિક જીવનને સરળ બનાવે છે. અને ઝડપી બનાવે છે. જ્યારે એઆઈ માનવ જેવી વિચાર શક્તિ ધરાવતા મશીન નો મશીન તૈયાર કરે છે મારા ખ્યાલ અને ટેકનોલોજી એટલે નવા સદાનો મશીન અને અ સિસ્ટમો ઉપયોગ કરીને કામ સરળ બનાવવો જેમ કે મોબાઈલ છે કમ્પ્યુટર છે એ બધી ટેકનોલોજી થઈ ગઈ એઆઈ એટલે કે એ એઆઈ એક એવી ટેકનોલોજી છે જેમાં મશીનનો માણસ જે એવી વિચારશક્તિ એટલે મશીન જે છે તે માણસને જેવી વિચારશક્તિ હોય છે એમની અને એ એ એવા નિર્ણય લઈ શકે છે કોઈ ડિસિઝન આપી શકે છે આપણને ગાઈડ કરી શકે છે જેમ કે ચેટ જીપીટી છે પછી વોટ્સએપનું જે એ આઈ આવ્યું છે તે છે એવા ઘણા બધા એ આઈ છે.
હા સાચું કવ છો તમે અને પણ લોકો એવી એવી ધારણા રાખે છે ને કે એઆઈ માણસોની જોબ ખાઈ ગયું જોબ ખાઈ ગયું પણ એવું નથી જો આપણેે એઆઈ આજના જમાના પ્રમાણે એઆઈ ટૂલ્સ ને ફ્રેન્ડલી થઈ જઈએ તો આપણે બી કે એ એના એનો ઉપયોગ કરીને બહુ બધી જાણકારી પ્રાપ્ત કરી શકીએ છી બહુ બધી પ્રકારથી આપણે કમાણી કરી શકીએ છીએ જો બસ જમાના સાથે ચાલવું બી પડે છે જેવો જેવી હમણાં હમણાંનું ટેકનોલોજી છે એ ટેકનોલોજીને સારી રીતે જો આપણે ઉપયોગમાં લાઈએ એ તો આપણે એના એડવાન્ટેજ બી ઉઠાવી શકીએ છે.
હા એ તો છે જે એના ઘણા બધા એડવાન્ટજો એડવાન્ટેજીસ છે જેમ કે કામ ઝડપથી અને સરળ બની જાય છે. પછી સમય અને મહ મહેનત બચે છે. પછી હેલ્થ અને શિક્ષણમાં પણ મદદ રૂપ છે પછી આપણે નવા શોધ અને વિકાસમાં પણ મદદ કરે છે. પણ જેમ કે તમને ખબર છે એક સિક્કા ના બે પહેરું હોય છે તો એના નુકસાન ભી છે જેમ કે રોજગાર પર ઘણો અસર પડ્યો છેછ જીવ આપણી જે નિર્ભરતા છે તે વધુ વધારે થઈ ગઈ છે પ્રાઇવસીનો ખતરો છે કારણ કે આપણી બધી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન નામથી માંડીને નંબરથી માંડીને એડ્રેસ બધું ઇન્ટરનેટ પર હોય જ છે પછી માનવ સંબંધ ઓછો થાય છે એટલે આપણે બધા લોકો સાથે ઓછું મળીએ જોડીએ તે વધારે એકદમ ઓછું થઈ જાય છે પછી ખોટા ઉપયોગકારનો ખત આપણે જે ફોલ્સ ન્યૂઝ જે છે કોઈક ફોલ્સ ન્યૂઝ તે બી ઝડપ થી ફેલાઈ જાય છે ઇન્ટરનેટ પર.
હમ હમ એ તો સાચી વાતને એક સિક્કાના બે પહેલું તો હોય જ છે જેમ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બંને પણ આપણા ઉપર નિર્ભર છે કે આપણે એ ટેકનોલોજીને કેવી રીતે યુઝ કરીએ છીએ એડવા ટેજ કે ડી સએડવાન્ટેજ ના લી જેમ કે એઆઈ હવે કમ્પ્યુટર યુગ થઈ ગયું છે એટલે એઆઈ નો એટલો બધો ઉપયોગ થઈ ગયો છે કે એને આપણે આપણને કોઈ પણ રીત થી કેવી રીતે એને અ સાતચીથ પ્રકાર એનું વા કરવું એ તો આપણા હાથમાં છે કે આપણને એને અમ વધારે પડતો આપણા જીવનમાં ઇન્વોલ્વ થવું જોઈએ કે જેટલું આપણા માટે ઉપયોગી જરૂરિયાત છે એટલું જ થવું જોઈએ એ આપણા આપણા ઉપર નિર્ભર કરે છે.
હા એ તો તમે વાત સાચી કહી છે અને એઆઈ અને ટેકનોલોજી શિક્ષણમાં પણ કેટલી મદદરૂપ થાય છે જેમકે ઓનલાઈન ક્લાસ આપણે કરી શકી છે કોઈ સ્માર્ટ બોર્ડનો યુઝ કરી શકીએ છે પછી એઆઈ આધારિત લિંક હોય તેના પર વિદ્યાર્થીઓ સરળ રીતે પોતાનું જે અ વાંચવાનું હોય તે કરી શકે છે. પછી એ હેલ્થકેરમાં પણ કેટલી આપણને મદદ કરે છે. એઆઈ દ્વારા આપણને કેટલી ઝડપી રીતે આમ કોઈ વસ્તુ આપણે બતાયાવી હોય એ આઈ ને ઝડપી રીતે આપણને એ ઉપયોગ આપી દે છે એને સારવાર માટે આપી દે છે.
હા એ તો વાત સાચી કઈ અને બાળકોના ભણતર માટે તો બહુ જ ઉપયોગમાં છે. કારણ કે હવે એટલું બધું શિક્ષણ અઘરું થઈ ગયું છે. કે આપણે પોતાના જ્ઞાનથી હવે જેટલું જેટલું આગળ કોમ્પ ટફ થઈ ગયો છે. તો એઆઈ ની મદદ થી આપણે બાળકોને ભણતરમાં બહુ ઉપયોગ લઈ શકીએ છીએ એ તો વાત તમે સાચી જ કીધી
હા પછી એઆઈ તો આપણને બિઝનેસમાં પણ મદદ કરે છે. જેમ કે કંપનીઓમાં એઆઈનો ઉપયોગ ડેટા ઓન ઓન મતલબ ડેટા મેનેજ કરવા માટે થાય છે પછી અ આપણે નામ શ માર્કેટ માર્કે ટિંગમાં પણ ઘણું બધું આપણેે આ એઆઈ નો યુઝ થાય છે. પછી ટ્રાન્સપોર્ટેશનમાં બી આપડે એઆઈ નો યુઝ કરી શકી છએ જેમ કે જીપીએસ છે એ બધી વસ્તુમાં આપણે એઆઈ નો યુઝ કરી શકીએ છે. ટ્રાફિક મેનેજમેન્ટમાં પણ હવે તો ઘણા લોકો એ આઈનો યુઝ કરી રહ્યા છે. પછી એન્ટરટેનમેન્ટ માં એન્ટરટેનમેન્ટ માટે
હેલો સાચું કહો છો તમે જેમ કે ડિજિટલ માર્કેટિંગ હવે જેવી જેવો ટ્રેન્ડ છે ડ્રોપ શિપિંગ અ ડ્રોપ સર્વિસિંગ એ બધાનો વ્યાપારમાં કેટલો બધો ઉપયોગ થવા માં લાગ્યો છે તો આપડા અહીંયા એઆઈ નો યુઝ કરીને બહુ બધા પ્રકારથી આપણે વેપાર કરી શકીએ અને આપણા વેપાર ને આગળ વધાવી શકીએ છે.
હા એ તો છે એ આપણને એન્ટરટેનમેન્ટમાં પણ મદદ કરે છે જેમ કે ઓટીટી પ્લેટફોર્મ્સ હોય કેટલા બધા ગેમિંગ સાઈટસ હોય કોઈ ગેમ્સ હોય પછી સોશયલ મીડિયા એ એઆઈ દ્વારા તો બધું ચાલતું હોય છે અને ભવિષ્ય મા પણ કેટલી એઆઈની અસર પડી શકે છે. ઘણા લોકોને કામ મળી શકે છે. નવા પ્રકારના રોજગાર ઊભા થઈ શકે છે. પછી સ્માર્ટ શહેર મતલબ સા આપણી જે શહેર હશે તે સ્માર્ટ સિટીઝના નામે ઓળખાતી હશે એ બધી વસ્તુ થઈ શકે છે. ઓટોમેશન તો પહેલા થઈ શકે છે.
હા સાચું કવ છો એ આઈ એ આપણા હ ટેકનોલોજી જેવી રીતે આગળ વધી રહી છે જે એવી રીતે આપણે ભારતનો વિકાસ બી કેટલો આગળ વધી રહ્યો છે એ તો છેજ ને
હા ટેકનોલોજી નો ઉપયોગ મર્યાદાથી અને સમજદારીથી કરવો જોઈએ છે. પછી વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી જોઈએ. એઆઈ નો ઉપયોગ સારા હેતુ માટે જ કરવો જોઈએ. આમ ખરાબ કામ માટે ના કરવો જોઈએ. જોઈએ ઇફ અગર કોઈને હેકિંગ બેકિંગ આવતી તો ફાલતુમાં લોકોના અકાઉન્ટસ હેક ન કરવા જોઈએ જેનાથી લોકો અ જેનાથી લોકો ના ફાઈને ન્સિયલી સ્ટ્રેસ થાય કા પછી સ્ટ્રેસ થાય, એ લોકોની હેલ્થ બગડે એ બધું નાખ કરવા જ પછી સા આપળું સ્ક્રીન ટાઈમ પણ ઘટાડવું જોઈએ જેથી આપણું અ ફિઝિકલ આપણી મેન્ટલ હેલ્થ છે, આપણું માઈન્ડ છે બધું શાંત રહે.
હા એ તો તમે વાત સાચી કરી હા એવું તો છે ને જેનો એનો ઉપયોગ આપણનેને લિમિટમાં કરવો જોઈએ કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણે લિમિટમાં કરીએ ને તો એ આપણા માટે કોઈ દિવસ નુકસાનકારક ના
હા એ તો તમે વાત સાચી કહી છે, ટેકનોલોજી અને એ આઈ વિકાસ માટે બહુ શક્તિશાળી છે અને તે આપણા જીવનને વધુ સરળ, ઝડપી બનાવે છે, પરંતુ તેના સાથે આવતી જવાબદારીઓ પણ આપણે મ સમજવી જોઈએ, જો આપણે તે યોગ્ય અને સ આપણે જો આપણે અ અ સંતુલનથી વધુ કરીએ તો ટેકનોલોજી અને એ આઈ આપણા ભવિષ્યને વધુ તેજસ્વી અને સફળ બનાવી શકે છે. પણ આપણે ખાલી સંતુલન રાખવા જોઈએ.
તુલંત થી કામ કરેલું કામ આપણને જરૂરથી આગળ વધાવે છે.
હા તમે સાચું કહ્યું, તમારો શું વિચાર છે ટેકનોલોજી અને એ આઈ ઉપર?
એજ કે હા ટેકનોલોજી જેવી રીતે આપણે જમાનો બદલી રહ્યો છે એવી રીતે ટેકનોલોજીનો યુઝ કરવો પણ જરૂરી છે, જો આપણે ન કરીએ તો આપણે પાછળ રહી જઈએ એટલે એ આઈ અને ટેકનોલોજીનો યુઝ કરવોપ પણ બહુ જરૂરી છે. નહી તો આપણને જમાના સાથે નહી ચાલી શકીએ અને જમાના સાથે ચાલવું એ જ સમજદારી કહેવાય.
હા. તમે સાચું કહ્યું, અંતમાં તો એટલું જ છે કે ટેકનોલોજી અને એ આઈ શક્તિશાળી છે તેઓ લોકો તેનો આપણે એકદમ ખરાબ ઉપયોગ ન કરવો જોઈએ, એનો આપણે જે બી ઉપયોગ છે તે પોઝિટિવ વેમાં કરવું જોઈએ. અને આપણેે એના સાથે આપણી જવાબદારી પણ અ ખબર હોવા જોઈએ કે આપણેે શું કરવું જોઈએ, અને શું ન કરવું જોઈએ.
હા એ તો વાત સાચી કહો છો તમે, બહુ સરસ.
હા તો ચાલો પછી આપણેે કોઈ અ દિવસ મળીએ અને આના પર પાછી આગળ ચર્ચા કરીશું.
ઓ કે, બાય, ગુડ નાઈટ.